હલો, હલો.
હા, હલો
એમ મદમ.
હા મજામાં. શું કરો તમે?
અમે બસ સાર બેઠા હવે મશીની બેવું છે પમ્પ વમ્ પતા.
હમ.
હ કરે છે બધા.
હ બ એ મજા આવશે.
એવું કેમ અવાજ ઘીમો આવે.
એવું છે.
હમ એને ફોનમાં મિસ્ટક લાગે.
એમ.
હા.
હમ્મ હવે આયો? હવે આયો એમ.
હમ શું કો બીજી સવાનતી હન.
હ શાંતિ છે. અમારે બસ હમ. હમ બટાકાનું શાક બનાવાનું છે. ને ગવારની રોટલી કરવાની છે હજી હવે સાંભળું છે. સવેલ લોટ બતો હશે.
એવું છે હમ સરસ સરસ સ્વામીઓડ દાળ બાફવા મેલી હ ને ગોળ પલળવા મેલ્યા હોય માલફા બનાવવા.
એવું સે એમ.
હમ.
હમ હમ, શું કરે છે બધે.
હહ શા નિષ્ના ધ્યાન રમી રસી.
હમ, રજા છેે?
ના બાર વાગે તો આવવાનું આજ
એ છેમ
હમ
હ હમ
મોડા પણ વાંધશે આજ કોણ
એસો
હમ સુ કો કેટલા જુ દાન છે મોરાલ
બરાલે હવે નક્કી ટાઈમ નહીં કર્યો પણ એ આઠ નવ વાગશે
એવું છેમ
હા હ
હ સારું સારું હડો અમારે એક તૈયાર કરવાનો ઓર્ડર હ એટલે તૈયાર કરીને જો હટ નવરથ હા તો આઈ જા હા
એવ છે એમ કેટલા જણાને તૈયાર કરવાના
એક જણાને જ કરવાનું હૈ.
એવું સિમકો ફંશન હો
હવાન હે કાલે
કે એમસી એમ
હમ હમ
હ હમ
હ હ વન સરલે ક આ લ કો
ઓ વરસાદ ચેવો હ વરસાદી એ હતો રાતે જભર
એવું છેહ
હા જબબર હતું તમારે હતું કે નતું
જબર હતો વીજળી, કાટકાન, વરસાદ ને
એવું છે અમ
હમ
હમ
હા
હ પાર્લર માં જશે કે નઈ જા આજ કરી હે ચાલુ હવે કરવી છે.
એવું છે એમ તો કરીરી દો ફટાફટ વાત
હા કરી બેસો
હમ હ
હ ઓમીની અને કરી છે ને ગાયત્રી એ પાપી હ બધા કરી હેમ
હ હા
હ હ
હ હ સારું મળે હમન હજાર રૂપિયા જેવા આખો ને અમારે ચાર પોચ દાડાના
એવું છે.
હમ
હમ ના ર સારું સારી હોય તો સારું જ છે ને
હો સારી જ છે
હ એસ બસ એન માસી રમવા લઈ જ હ ઊઘેનું ઉથ્યાસી હવે
હમ
હા હેરાન ન કરતા ના ર નહી હેરન કરતા થોડા થોડા કરે થોડા થોડા ના કરે ને એવું બધું.
એ હા.
હ અ ગડે થોડા થોડા થોડી પકડી ને ઊભા થઇ જઈશ.
એ તો દેડ વર્ષી કીધા હે હવે.
હ ઊભા થઇ જઈશ પગડી ને એડેસ કો પડેસ ને એમ કરે છે.
હમમ.
ઓ.
હમ હમ.
માં સાર.
શું કર છે હ સોંતિ શું કરરે છે બેઈ ની બધા.
બસ બહેની અ્યસીી લોકાસન.
એવમ છે.
હ અ.
હ
હમકે. એ એક મારી દ્યોશ ડોસીીમાં.
એવું છે. હ.
હ
હમ. આપડે રખી માનું બધું પતી ગયું.
હ પતિ ગયો.
હમ.
હ હ.
એને બધ.
પાર્લરમાં જોશે કે નહી જતો.
ના પાર્લર તો.
તો એમ છે એમ. નોકરી બંધ કરી.
હમ.
કેમ તે પાલવતું ન તું કે દૂર પડતું તું કે
હમ્મ, પગાર ઓછો પડતો હતો ત્રણ હજાર આવતો હતા મહિને.
એવું હતું એમ?
હમ્મ. ઓ ત્રણ હજારમાં અમારે જો ચાર હજાર ભાડું, બે હજાર દૂધ ના થઈ શાકભાજી એ બધો ખર્ચો બઉ થાય એટલે એટલેમ ના પૂરું પડે.
હમ્મ.
હા.
એ બંધ કર્યું ઘરે સીબનું બે વાય નું કરી દા. હમ્મ. હા.
શું કો
શાંતિ છે.
બસ હવે આવો વળે એક દિવસ, હ.
એમ, આવો આવો. પાટણની બજારમાં ફરવા રવાન કી વાવ શસ્ત્રલિંગ તળા.
હવ આયશું.
ડાયનોસો જોવા.
હવ આઇસે, આઇસે. જોવાલાયક હારું હશેે?
હમ્મ, મજા આવે ફરવાની.
હમ્મ.
અહાડી બીજ નો મેળો હશે જ
એવું છેમ તો નજીક આયો. હવ આઇશું.
મજા આવે ચેવો દિવસ આખો દિવસ સવાર થી હોજ હુધી.
એજ.
હમ્મ, હવ જરઘોડું વરઘોડું જોવાની મજા આવે.
પરસાદ બવ મસ્ત હોય. આખા પાટણમાં પરસાદ બવ મસ્ત હોય.
એવું?
હમ્મ, ચણા અને મગ ફણગાયેલું હોય.
એવુસે એમ.
હમ્મ.
હમ્મ.
હમ્મ, આવજો જોવા.
પાયશું.
હમ્મ.
હા.
ચણાએ તમે મળવા
અમે બે ત્રણ દિવસ ગયા.
એવુંશે એમ રેવાનું હે હમણા?
હુકુ હમણા રેવ છે. ચાર પાંચ દિવસ રવું હે.
એવું શે?
હક તમારે નણંદ આયા છે?
હમ્મ.
તરલ એટલે.
હેને સારું સારું ના રો.
હાવ એ રવાના હે કેધું અમે જઈ આવ કે સારું.
હવ હવ, ચાલે ચાલે, ર રહ રેવા મળ્યું એટલું હાસું અત્યારે.
હમ્મ.
અવ.
બસ શાંતિ. કઈની બસ હાલ તૈયારી કરીશી. તૈયારી ચાલુ હૈ.
એવુંશે, હજુ રિઝલ્ટ નય આયુ, ઓલ્યા ઇન્ટરવ્યુ આલ્યુતું ઇ?
ના ઈ અજી બાકી સે. એ અજી પંદર તારીખે આવે. પછી આવે પંદર તારીખ પછી, હવ.
શું કરે તમારા સાસુને સસરા?
બસ બધે મજામાં સે.
રેડી એનેય?
હવ રેડી સારું હે અત્યારે તો.
હમ્મ છેન હમ્મ સારુ.
તમારે કેવું છે બધાને?
બસ મજાશે બધાંયને, કેરયુ શેક પતિજી?
હમ્મ, સે અમુક અમુક સેન અમુક અમુક વાડી પતી જ. આબુ બને ખાવા હે. હ વેકેશનમાં પણડંદર આ સીઝન જતી રિ પણ છેલ્લે છેલ્લે ની હોય ને બાકી વધી ગ હતી. હા એ મેથી લાગે.
હમ હ આશ આયતું.
હમ હમ.
જવું આયા સી અવે તો.
ું આવયા હમ હ જોબુ આવ છે હવે વરસાદ આવ્યો છે તે વળી પાકશે થોડા થોડા.
હમ હ.
આવ.
હા
હ
અળદની દાળ મેલી હે ઉભરાય જહે.
ઓહો હો થોડું તેલ ના નાખો અંદર?
હમ.
તેલ નાખીને મકો તો.
તો એ ઉભરાહી દે માર તો.
એવું છે એવું.
હમ.
હ પાણી વધારે પડતું હશે એટલે. હા પાણી એડું છે પણ અડ દાળ જ ઉભરાય બીજી દાું ઉભરાય એવું છે.
હ.
હ.
હ હ.
હમ કેવાય બનાવાસી માલભાગી બનાવી રહ્યા.
એજું
એ માલખા બનાવી રે ગવા બનાવાસી.
હજુ તો હવે બનાવ હે હજુ ગોળપલાળીને ભેગ હ મોડા બનાવ બાર વાગતાના.
એવુ છે.
હમ ખાનાર આવે એક દોઢ વાગે.
હ હા.
હ.
મો લ ચાલે.
હમ. ઓ કેટલી વાર બનાવ તો રોટલી કરો કે માલખા બનાવો.
મજા આવે શું વળી. ખવાની વાવા સાધ હ ખાવાની મજા આવે હમ મજા આવે.
હમ ઓ અને ષ્ટાના ત્યાં ક્યા ક કરતા હતા મમ્મી બનાય બનાય મેલા બનાવી દઉં ત.
ઓવે નાસ લઈજ ત મશેન. નિશાળ જાતા હશે એમ, કોરોના તો લઈ જે ગયોમ.
હ કોરો એલે એ જયંકર. કટલી વાખારે એલી ન તળલી કીચડી પાત ન ઉદવા. કનાલ પોવા.
સૌ ભણીશ આમ વખો વખો નહીં પાડતા ને.
નાા ના સ્લપણ જાય.
એમ?
હ સવાર સાડા સાત ની સ્કૂલ હે તે હાડા અત્યારે આવે.
હ અ
આ એ કપડો બદલે લેશન કરે ફસવડે ખાઈને હોય જાય હમ
હ ના ર ચાલે ક વાગ આા હા હા કડળી ના તશે
હમ
હ હ
પોજ વાગે ઉઠે ને વડે નાસ્તો બાસ્તો કરીેને ઘડી વાર રમે ને વડે ખાઈ પછી દહ અગિયાર વાગે ઊંઘે
હ હ
હલો
હ અવાજ આવે છેે નહી આવતો
ઓ આવે છે બોલો હમ આ આવડી જન વાત કરતો
હવ આવડી જ
હ પછી કે રીતના કરવાની શું કરવાની આવી રીતના
હા હા પહેલી વાર કરી ખબર પડેને કે કઈ રીતે કરવાની
ના ના પડે ને ખબર થઈ ઈ વાત હવે ટાઈમ પતી જવા આવ્યો
એમ સમ
હા બોલો બીજું કઈ કેવાનું છે?